હલો
હમ, તમને આવે જ
હા આવે છે.
હા હા તમારો આવે છેમ, બરાબર
કેમ છો, મજમાં
બસ મજામાં કર
બસ આ રહ્યા જો હમણાંજ બસ બેઠા બેઠા વિચારતી હતી, કે આ જુલાઈ મહિનો તો બતવા આવયો હવે ઓગસ્ટ મહિના થી તો તહેવારોની સિઝન પછી ચાલુ થશે. એક પછી એક તહેવારો આવશે ઓગસ્ટ થી લઈને દિવાળી સુધી તો તહેવારો ચાલુ જ રહેે છે. પણ હવે ક્યાંક એવું લાગે છે, કે જે તહેવાર ઉજવવાની મજા પેલા હતી ને એ હવે નથી રહી ઘણું બધું બદલાઈ ગયુ છે. બધા જ તહેવારોમા તમે વિચારો કે આપડણે પેલા કેવું કરતા હતા હવે કેવું કરીએ છે. તે એવું લાગે કે બહુ જ બધો ફરક આઈ ગયો છે. તહેવારોની ઉજવણીમા
હા તમારી વાત એકદમ સાચી છે, જો આપણે એકદમ આપડા નવી નજીક. આપના જ ભવિષ્યમાં જોઈએ, તો હવે રથયાત્રા આવશે જે અમારી સિટીમાં તો સરસ થાય છે, મે અમે જયારે નાના અ હતા ને ત્યારે અમારા મા-બાપ અમને શક ફૂલ સિટીમાં રથયાત્રા નીકળે અમારે ત્યાં તો ત્યાં અમને જોવા લઈ જતા હતા જુદા જુદા. ટ્રક ને એકદમ સરસ ડેકોરેશન કરીને નીકળે પછા છોકરાઓને, ચોકલેટ આપે જાંબુ આપે ચણા આપે આમ અમે સવાર થી રાુએ કે ચલો જલ્દી જ્યારે અત્યારના છોકરાઓને તો શું છે. કઈ જોવાનું મતલબ આપડે કઈએ ને રથયાત્રા જોવા જઈએ ના, મમ્મી એમાં શું જોવાનું ટીવીમાં બતાવે છે ને ટીવીમાં જોઈ લે. એટલે શું હવે એટલું પેલા જેટ એટલું એક્સાઇટમેન્ટ છોકરાઓમાં બી નથી રહ્યું મને એવું લાગે છે.
હા, રથયાત્રાનું તો એવું છે જ અને એના પછી તમે વિચારશો ને તો જે આ બધા મોટા-મોટા તહેવારો આવશે કે આ જન્માષ્ટમી આવશે કે પછી એના પછી દિવાળી આવશે, ગણેશ ચતુર્થી આવશે નવરાત્રિ આવશ તે તો એ બધા તહેવારોની ઉજવણીમાં બઉ જ ફરક પડી ગયો છે. કે જન્માષ્ટમીમાં પેલા કેવું કે પેલું મટકી ફોડનો પ્રોગ્રામ થતો તો રાત ત્રે બાર વાગે. એ પછી નાના-નાના છોકરાઓ જે પણ હોય સોસાયટીમાં એ લોકાને બધા સરસ કૃષ્ણ ભગવાન બનાઈને અ એની વેશભૂષા પહેરાઈને લાવે. અને હવે તો એવું ક્યાંય જોવા જ નથી મળતું. ત બધાને બસ ફરવું હોય કાં તો મોટા-મોટા મંદિરો હોય ત્યાં દર્શન કરવા જતા રે અને જેવા બાર વાગેને એવું પછી ખાવા-પીવાની ને નાસ તાની ને લારીઓમાં ભીડ થઈ જાય. અ કેમ જાણે એની જ રાહ જોતા હોય કે એના માટે જે લોકો એ ઉપવાસ કર્યો હોય એવું લાગે આપડને.
સાચી વાત છે, ત્રણ તમે જન્માષ્ટમીનું કીધું એ જ રીતે તમે નવરાત્રીનું જુઓ તમને ખબર હોય તો પેલા નવરાત્રી શું હતું કે આખી-આખી રાત આ પડે ગરબા રમતા તા. વચ્ચે માતાજીનો ફોટો મૂકીને ગોળ ફરતે બધા ગરબી કરે. મોટી ઉંમરના બાપ આપડે મમ્મીઓને બધા હોય માતાજીના ગરબા ગાય બે ઠા ગરબા કરે ને અત્યારે તો શું થઈ ગયું છે, એટલું પાર્ટી પ્લોટમાં જ ખર્ચા રઈ ગયું છે. એની મોંઘી-મોંઘી લોકો ટિકિટો રાખે એટલે સામાન્ય જે હોય છોકરીઓ એને તો એમાં રમવા બી ના મળે. એક-એક દિવસના એ લોકો હજાર બે હજાર ટિકિટો રાખે. પ્લસ મ્યુઝિક સિસ્ટમ એટલી મોટી કે આજુબાજુના બધાને એ લોકો ડિસ્ટર્બ કરે. પછી હવે તો શું છે કે બારેક વાગે પતાઈ દેવાનું, અને જેવું પતે ને એવુ તો નાસ્તા-પાણીનું ચાલુ થઈ જાય. બધા ગ્રુપમાં ફરવા નીકળે, એટલે ગરબાનો તો શું છે એ લોકો એ ટોટલી એક ઓલું કર નાખ્યું કે અમુક ના જાય, કે ન પેલા એના મહિના બે મહિના પેલા ના તો એના ક્લાસીસ ચાલુ થઈ જાય. પ્લસ મા-બાપને તો એનાય પૈસા ખર્ચવાના, એના બી લોકો એટલુ બધું શી તાના પૈસા લે કે બધું હવે પૈસા બેઝ જ થતું જાય છે ઉત્સવ હવે બડા
અરે, એકદમ સાચી વાત છે, નવરાત્રીની તો તમે વાત જ જવા દો. પેલા તો કેવું કે એ લોકો માતાજીની ભક્તિ કરતા તા. એકદમ સરસ એ પ્રમાણેના કપડા પહેરતા તા. હવેના જનરેશન ના તો તમે કપડાં પણ જોવો ને તો આપણને થાય કે આવા કપડાં પહેરીને માતાજીની ભક્તિ કરવાની. એવા એવા અવે તો આ છોકરા-છોકરીઓ કપડાં પહેરતા હોય છે. અને પછી મેકઅપની પાછળ એટલા ખર્ચા અને હેરસ્ટાઈલની પાછળ એટલા ખર્ચા અને કેટલા વીસ હજાર ને પચીસ હજાર ને પચાસ હજાર ની ચણિયા ચોળીઓ લે ને દુપટ્ટા મોંઘા મોંઘા અને મતલબ જાણે એક આમ દેખાવ કરવાનું કે પોતાની સ્ટાઈલ બતાવવાનું તહેવાર થઈ ગયો હોય ને હવે તો એવું લાગે. જયારે પહેલા તો લોકો પેલું મુલા માતા બનાવતાતા દરેકની સોસાયટીમાં. ત્યાં પછી સાત સાડા સાત વાગે બધા ભેગા થઈને પ્રસાદ જે લાયા હોય માતાજીને ધરાવે. પછી ત્યાં આરતી કરે પછી માતાજી નો જે ગરબો પધ હોય એની ફરતે પાંચ ગરબા ગાય જે પણ ત્યાંના મહિલાઓ હોય બધા. તો એ વાતાવરણ કેટલું સરસ લાગતું હતું અને હવે તો એવું લાગે કે બધું જ વાતાવરણ એકદમ બદલાઈ ગયું છે આખો તહેવાર જાણે બદલાઈ ગયો હોય એવો લાગે.
ઈજ. આપણા તહેવારો પહેલાં જેવા રહ્યા જ નથી તમે દિવાળીનું આપણે જો એક ઉદાહરણ લઈએ પેલાં ખબર છે દિવાળીમાં આપણી દિવાળી તો આપણી મમ્મીઓની દિવાળી તો દિવાળીના પંદર દિવસ પેલે થી ચાલુ થઈ જાય કો જાત જાતના કેટલા નાસ્તા બનાવે ઘૂગરા બનાવે ફરસીપુરી બનાવે ચેવડા બનાવે અગિયાર રસ આવે ત્યાંથી લાપસી બને લાડુ બને મગજ તા જુદી જુદી મીઠાઈઓ બધા આપણા કઝિન્સ આપડા ઘરે આવે. બધા મળે બધી તહેવાર બનાવે ધનતેરસે લક્ષ્મીજી નું પૂજન થાય. પછી આપડે બધા સાથે મળીને ફટાકડા ફોડી ઇવન બેસતા વરસ માં આપણી સોસાયટી ના જેટલા બી છોકરા કે એમના પેરેન્ટ્સ હોય ને બધા એક બીજાને ઘરે જાય પગે લાગે. પછી એને આપણે ચોકલેટ આપીએ મીઠાઈ આવે એકબીજા ના નાસ્તા ટેસ્ટ કરે તો જયારે તમે હવેની દિવાળી જોવો. નાસ્તા બાસ્તા બનાવાનું તો બધું તરત નીકળી હવે તો એકબીજાના ઘરે બી કોઈ નથી જતું. દરેક પોતપોતાને હવે તો બધા શું કરે છે કે દિવાળીની રજામાં એ લોકો ફરવા જ જતા રહે. ઘરે જ ના આવેય ઘરે હોય ને એટલે કોઈ ન આવવાનું સવાલ જ નથી. એ લોકો એ પાં દિવસની રજામાં બહાર નીકળી જાય એટલે એકબીજાના ઘરે આવવાનું ફટાકડા છોડવાનું પૂજા કરવાનું એ તો બધું જાણે સાવ નીકળી જ ગયું છે.
અરે સાવું બદલાઈ ગયું છે દિવાળીનું વાતાવરણ. પેલા તો લોકો સવાર માં બેસતું વરસ હોય તો સવારે પાંચ વાગે ઉઠી જાય નાઈ ધોઈને તૈયાર થઈ જાય ઘર આખું સાફ થઈ જાય. બાર મસ્ત રંગોલી કરેલી હોય ચારે બાજુ દીવા કરેલા હોય. એટલું મસ્ત લાગે ઘર અને હવે તો જાણે એવી બધી કોઈને પડી જ નથી. કે ઇવન બેસતા વર્ષે મેં જોયું છે કે જે લોકો પાંચ વાગે ઉઠીને તૈયાર થઈ જતા તા એ લોકો હવે આઠ આઠ નવ નવ વાગ્યા સુધી ઉઠ્યાય નથી હોતા તૈયાર થવાની તો વાત અલગ છે. અને પેલા લોકો એટલે તૈયાર થતા હતા કે પછી ઘરે મહેમાનો આવવાના શરૂ થઈ જતા તા એકબીજાને સાલ મુબારક કે ને એકબીજાના ઘરે જાય ને થોડી વાર આઈને બેસે વાતોચીતો કરે પણ હવે તો સવારથી થી વડીલો ઘરમાં બેઠા હોય રાત પડી જાય ત્યાં સુધી એક કે બે માણસ માંડ આવતા હશે બેસતા વરસ ન મળવા કે પગે લાગવા માટે. તો એવું લાગે કે આખો દિવસ ખાલી જ જાય છે કોઈ આવતું જતું જ નથી કારણ કે એને આવે ક્યાંથી જે લોકો હોય એ લોકો પોતાના ફ્રેન્ડ સર્કલમાં પડ્યા હોય અને કા તો પછી તમે કહ છો એવી રીતે ફરવા જતા રહ્યા હોય કે કોઈ ટુરમાં જ રહ્યા હોય હિલ સ્ટેશનમાં જતા રહ્યા હોય. એટલે જે દિવાળીની પહેલા જેવી મજા હતી રંગોલી કરવાની ને આ બધી અલગ અલગ નાસ્તા બનાવવાના અને ફ ટાકડા ફોડવાનાને એ બધું તો હવે બહ જ ઓછું થઈ ગયું છે.
એકદમ તમારી સાચી વાત છે તહેવારોનો આનંદ છે હવે પેલા જેવો રહ્યો જ નથી પેલા તો આપણેે શું વર્ષ આખામાં તહેવારોની રાહ જોતા હતા કે ભાઈ ક્યારે નવરાત્રી આવશે ક્યારે દિવાળી આવશે અમુક ઘરોમાં તેઓ તો જયારે દિવાળી આવે ને ત્યારે જ નવા કપડાં લે પણ હવે એવું કઈ રહ્યું જ નથી જેને જયારે મન થાય ત્યારે કપડા ની ખરીદી કરી લે છે. પેલા તો હતું કે દિવાળીમાં જ અમુક લોકો ના ઘરમાં નવી વસ્તુ બનતી હતી. કે નવા કપડા હોતા હતા એવું કઈ રહ્યું નથી હવે તો દરેક માટે તે રોજ નું એજ રૂટીન થઈ ગયું છે. પ્લસ તમે અમે જુઓ આપણે ઉત્તરાયણ લઈએ તો તમને ખબર હોય તો પેલા તો કોઇ એટલા મહિના મહિના પેલા થી છોકરાઓ ધાબે ચડી જાય બે મહિના પેલા તો તમને ઉત્તરાયણ જેવો માહોલ જોવા મળ્યો અ્યારે હવે તમે જોશો ને ઉત્તરાયણ ના દિવસે બી અત્યારના છોકરા તો ખાલી એક કલાક બી પતંગ ચગાવે ને તેમના હાથ દુખવા આવે છે. જો કોઈ એટલો પતંગ બી નથી ચગાઈ શકતા અને બે દિવસમાં માંણ મને તો લાગે અમુક છોકરાઓ કલાક બે કલાક ઉપ ર માણહ અગાસીમાં ચઢતા હશે. એવું પેલા તો તમે જોઓ મહિના બે મહિના પેલાથી આકાશ આખું પતંગથી ભરાયેલું હોય. બધા ખરીદીઓ કરે સાથે બેસીને કિન્ના બાંધે. મમ્મીઓ બધી ચી્કી બનાવે મમરા ના લાડુ બનાવે જય્યારે હવે એવું ભાઈ હવે તો એ ફટાફટ એક કલાક ચગાયું ના ચગાયું પછી તો રાત્રે અગાસીમાં મસ્તી કરે ગરબા ગાય ફટાકડા ફોડે એટલે તમે જો જો કઈ બળ નું કામ કરવાનું આવે ને તો અત્યારના છોકરો એના માટે તૈયાર જ નથી હોતા ખાલી રીલ બનાવવાનું કો તમે તો અગાસી પર બનાવ શે પણ સાચી એમને પતંગ પેલા ની જેમ ચગાવે ને એવું હવે નથી જોવા મળતું.
ના ના સાવ બદલાય ગયું છે કારણ કે મને યાદ છે હું નાની હતી ને ત્યારે ઉત્તરાયણ વખતે મારા મોટા ભાઈ ને એ લોકો જે છે મારા કઝીન ને બધા તો ઉત્તરાયણ ની આગલા દિવસે તો પેલું પતંગ બજાર માં જઈને કેટલા બધા બધાની વચ્ચે પતંગ લઈ આવે અને પછી આખી આખી રાત જાગી ને એ લોકો આ પતંગ ને કિના બાંધતા હતા બધી તૈયારી કરી રાખતા હતા. સારામાં સારી જગ્યાએ જઈને મસ્ત ફિરકી રંગ ની દોરીને રંગ લઈ ને આવતા હતા પણ હવે તો એવી આમ તમે કહો ને કે પૂર્વ તૈયારી જેવું તો કઈ રહ્યું જ નથી. કે જે પણ તૈયાર મલે જેવી મલે એવી ફિરકી લઈ લેવાની અને પેલી તૈયાર કીના બાંધેલી પતંગો મળે એ લઈ આવાની. પછી જયારે ચગાવવાનો વારો આવે ને ત્યારે એટલે કિના ખરાબ હોય ને કે પતંગ ચગે નય એને. દોરી ખરાબ હોય તો તરત આપડો પતંગ કપાઈ જાય. એટલે મતલબ તૈયારી કર્યા વગરની આપણી ઉજવણી હોય ને તો પછી એમાં કઈ ભલી વાર આવે જ નહીિ પછી આપણને એવું થાય કે ના. પેલા જેવી મજા નથી આવતી ઉત્તરાયણ માં. પણ ક્યાંથી આવે તમે પેલા જેટલી પેલા જેવો ઉત્સાહ નથી બતાવતા. તમે પેલા જેટલી સારી તૈયારી નથી કરતા. તમે પેલાના જેમ બધા ભેગા મળીને તહેવારો નથી ઉજવતા. તો પછી એ મજા ક્યાંથી તમને મળવાની છે.
એકદમ તમારી વાત સાચી છે તો. કોઈમાં કઈક બી તહેવારમાં ઉત્સવમાં કઈક. મજા બધા મોટા બી તમે જો જેમ જ વાત કે હ પેલા જેવી મજા નથી આવતી. હ પણ એનું કારણ કોણ છે એનું. કારણ આપડે પોતે જ છેએ પેલા આપડા મા બાપ આટલું કામ કરતા હતા થાકતા હતા. તો દરેક વસ્તુ આપણે જોડે કરતા હતા કે ના ચલ આ તો આપણેે કરીએ. ત્યારે હવે તો શું છે બાળકોને કઈમાં એ લોકોની. જ નથી એમને એક મોબાઈલ ને ટીવી. બાકી આ બધું જે ઉત્સવો છે એ લોકો એના માટે જ બના્યા છે. કે તમે રોજિંદા જીવન થી કઈક અલગ કરો. તમારું મન બીજે જાય તમે. થોડાક માણસને મળો કઈક રોજ કરતા રો. તેથી અલગ કરવો. પણ હવે અત્યારના બાળકોને એમાં રસ જ નથી અત્યારના બાળકોને તો મોબાઈલ ને. ટીવી બસ બે માજી.